હા મારું નામ મિત તેશે તવઋણં
મહેશ છે
મહેેશ ઓકે
હમ બસ અલા મજા મજામાં તમે કેમ છો
બસ બસ મજા મજ ચાલતશે આપડે આપડે હ વરસાદ થ એટલે જ નહી મળે ભાઈ બોગ તપ સા આટલો
વાંધો નહીિ વાંધો નઈિ આજે આપડે કયા ટોપિક ઉપ ડિસ્કસ કરીશું યસ અમારી યાં તો હમણાં તો વરસાદ નથી પણ જરાક છે ઝીણું ઝીણું
કા રવાનું તમારું
આપડે આજે કયા ટોપિક પર ડિસ્કસ કરવું
આપણે ડિસ્કસ કરવાનું કઈ ટ્રાવેલિંગ ફૂડ રિલેટેડ ઓર કઈ શું કે ગાડી ગાડી માટે અને કઈ એમ એ બધું ટોપિક છે આપણા પાસે કરવા માટે
આજના જીવનમાં આજના જીવનમાં સેહત એટલે બહુ જરૂરી કહેવાય આપણે સેહત ઉપર ખૂબ મોટો ડિસ્કશન કરીશું હમણાં તમે કેવોમે તમે તમારી સેહત માટે શું શું કરો છો સવારે ઉઠીને
આપડે એટલું બધું ફોલો તો નહી કરીએ પણ આપડે કરવાનું હોય યોગા ડેલી કરવાનું હોય ને પછી જીમ જવાનું હોય આપડ જીમમાં જાાવ ડેલી કેમ કે જીમ થું થોડક બોડીને એમ હેલ્ધને ફિટ રાખે
બરોબર
એવુંઈ રૂટીન છે કે જીમ જવાનું તે જવાનું
તો તમા અમે અમે સવારે છે ને એક્સરસાાઈઝ કરીએ એટલે કસરત કરીને અમારું દિવસ ચાલુ કરીએ
ઓકે તમે શું કરો જીમ કરો હમ વર્કઉ
એટલે કસરત માટે તો આપડે આજની સદીમાં લોકો જીમ જઈએ છે પછી ગાર્ડનમાં આપણે વોકિંગ કરવા જઈએ છેએ એટલે બહ જરૂરી છે આ જીવનમાં કસરત કરવું
એ વાત તો છે ને કઈ રનિંગ વનિંગ કઈ એમ તમે કરો કઈ હેલ્થ
હાોડ દોડવાનું એટલે ખુબ જ માહિતી એક્સરસાઇઝ આવે છે એટલે ઘણા બધા લોકો કો અહયા દોડવાનું
રનિંગમાં રનિંગમાં એટલે મેરાથોન બધું થાય તો એ લોકો જે રન એટલે મેરાથોનમાં જો પાર્ટિસિપેટ કરે કોઈ એ લોકો કે હું રનિંગ બધું ફોલો કરીએ આપડે હું આપડે રનિંગ બધી એ બધું ફોલો નહીં કરે પણ વોકિંગ કરે પણ ટેન થાઉઝન્ડ સ્ટેપ્સ કઈ એમ ફોલો કરવાનું હોય એ બધું આપડે એટલું બધું થોડું ઘણું કરે જે આપડથી થાય પણ એવું નહી રાખીએ કે ભાઈ એ બધું એટલું બધું રનિંગ ડેલી રનિંગ એવું બધું તો આપણે આપણાથી નહી થાય
હમ કેમકે દોડવાનું એટલે ખુબ જ સરસ સરસ કસરત છે કેમ કે એનાથી આપડો એટલે પૂરી જે બી બોડી હોય એ બધી સ્વસ્થમાં રહે છે આપણેે જીવનમાં છે ને ખાવા પીવાનું બી ખૂબ ખુબ જ એટલે ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપડી સેહત બહ એટલે બહુ સરસ લાગશે
એ વાત તો છે તમારી વાત હાજી તમે કધું ને આપડે પછી પછી આપડે ડાઈટ ભી ફોલો કરવાનું હોય કેમ કે ડાયટ બી બહુ મેન છે આપણેું આટલે આખું પીઝા બર્ગર એ બધું જ વસ્તુ ખાય અને આપડું હું સ્વાસ્થ ર હારુણી રે એ બધું કરતા સારું કઈ તમે ડાયટ ફોલો કરો ફરીએ
આપણેે જે ખાવા પીવાનું ખાવા પીવાનું જે બી પોશાક હોય એને આપણે ખૂબજ સારી રીતે જેમ કે કસરત થાય એના પછી આપણે લેવું જોઈએ કેમકે એનાથી આપણે જે બી અ શરીરમાં જે બી ફેટ પ્રોટીન વીટ ટામીન જે બી આવે છે. તેનાથી આપણું શરીર બહુ સ્વસ્થ અને મજબૂત બને છે.
એ તો છે આપડે તો આટલે દેશી ઘરમાં શું ચાલે ભાઈ દાલ ચાવલ એ બધું ચાલે આટલે ત એમાંથી પ્રોટીન બી ની હોય
કઈ એવું હોય સદાઈ કે તમે જો જીમ ના કરતા હોય તો તમને કઈક અંદરથી ખટકે કે કેવું કઈક લાગે એ એવું
એટલે
જીમ જીમ ની કરાય તો તમારેથી તમને એવું જ લાગે કે તમારી સેહતને બહુ તાપ થઈ ગયો છે.
એ તો છે કેમ કે ભાઈ જો જીમ ની જાય તો એમ શરીર પૂરું આખો ઢીલો ઢીલો થઈ જાય જીમથી એવું માણસ લિફ્ટ કરે ત્યાં જઈને બધું આપડે વેટ લિફ્ટ કરે ને બધું પ્રેસ એ બધું એમ કરે તેના જીવો બોડી એક વાર ફિટ થાય તો આખો દિવસ તમને હું કઈ વર્થ વસ્તુ કરવાનું હોય તો બી તમે કરી શકો તમે એકદમ ફિટ એમ એહે એહ રે આપડે ખબર તમને હુ
જી આપણેે જેવી જીવનમાં આપણે એટલે જે આ ફિટ રહેવા માટે જેવી કઈ બી કાર્ય કરીએ તેનાથી આપણે એટલે જેવી કસરત કરીએ એ બધું સક્સેસ ફુલ હોવા માટે આપણે ખાવાનું જરૂરી છે.
એ વાત તો છે આપડે શું જીમ બધું યોગા રનિંગ બધું કરીને મતલબ એટલે મતલબ છે પણ પછી તમને ડાયટ બી ફોલો કરવાનું
એમ કેવામાં એમ કેહેવામાં આવે છે કે જે કસરત કરીએ તેમાંથી એટલે સત્તર ટકા તો આપડી ડાયટ હોવો જરૂરી
હા એ તોય બધું છે ડાયટ ને પછી આપડે પાણી પીવાનું બી એમીન પાણી પીવાનું વધારે દિવસમાં કઈ ત્રણ ચાર લીટર પાણી પીવાનું નુ એ બધું બી છે કે બોડીમાં હું હાઈડ્રેટ રહેવા જોઈએ કેમ કે આ ટાઈમે તો એટલું બધું તાપ છે ભાઈ પૂછો ના ભાઈ એટલે બહાર નીકળો એટલે તમારું બધું તાપ જોઈને માણસો એમ પાગલ થઈ જાય.
ખૂબ જ સરસ ખૂબ જ સરસ આપણે જે બી એટલે એ એમ કહેવામાં આવે છે કે જે નોનવેજ હોય ને જે ઈંડા એ લોકોમાં ખૂબ જ એટલે ખૂબ જ પોશાક એટલે ખૂબ જ રીતે પ્રોટીન જોવામાં આવે છે આપ
પણ એ કહેતા હા સમજી ગયો સમજી ગયો પ્રોટીન બધું એ બધું તમારે બધું એ નોનવેજ બધું એટલે આઈટમ જેવી દે આપણે ચિકન ને એ ઈંડા ને બધું રે એમાં પ્રોટીન રહે પણ હું કોઈ કોઈ જે જે હોય જે જે વેજિટેબલ હોય વેજીટેરિયન હોય એ લોકો તો કન્ઝ્યુમ નહી કરી શકે
બરોબર બરોબર
મ એમજે હેલ્દી રે તમારો માંગે એ બધું એ લોકો વસ્તુ કન્ઝ્યુમ કરી એટલે ચિકન ને મીટન મટન ને ઈંડા બધું ખાય
એ લોકોને સ્વસ્થ બહુ સરસ રહે છે
આપડા વેજીટેરિયનમાં ગાય વેજીટેરયન માટે ભી પનીર છે આપણે સ તું સે ને ચના સે બધું છે બહુ બધુ વસ્તુ છે એટલે ખાવાનું હોય તો આપડે દૂધ છે દૂધ છે સોયા છે બધું છે એટલે ખાવાનું એમ નથી કે નથી કઈ વસ્તુ
ખાવા માટે તો બહુ ઘણી બધી વસ્તુ છે પણ આપણે એને કેવી રીતે અને કયા સમય પર ને કેવું ખવાય છે એ આપણા ઉપર ડિપેન્ડ હોય છે કેમ કે આજની જીવનમાં એ કસરત એટલે બહુ મોટો પગ હોય છે જીવન ના તો લોકો આજ લોકો આજના દિવસે તે ખૂબ લોકો કસરત કરવાનો ખૂબ જ શોખ હોય છે નાના નાનપણથી લઈને મોટા મોટા લોકો સુધી પણ કસરત કરવા માટે આગળ આવે છે
એ વાત તો છે કેમ કે આપડે ના જ જીમ જાવ ત્યાં તો એક માણસ છે આપડો સત્તર વર્ષ છે તે બી આવીને વર્કઆઉટ કરે કે કેમ
કેમ કે સત્તર વર્ષ નું માણસ એમ દેખાય કે એ હજુ ત્રીસ વર્ષ સુધી પણ એ એવો ફિટ રહી શકે છે ચાલવા માટે માગે છે
તમે તમે એને જો જો તમે તમે એને જો જોવ ને તો તમે એમ કયો કે ભાઈ સત્તર વર્ષનો છે જ નહી આ પચાસ કે પચપન વર્ષનો છે એમ કેમ કે બહુ ટાઈમ થી જીમ પંદર વીસ વર્ષથી જીમ કરતો છે એટલે બહુ હેલ્ધી છે ને આજના ટાઈમે એટલે આજના બધા છોકરા તમે જો કોઈ એવું
હા કોઈ કોઈ કોઈ નહી હોવે કેમકે એમાં શું છે કે લોકો લોકોને જરાક બહુ બધા લોકો લોકો ટ્રેન્ડ માટે બી આવે છે કોઈ કોઈ લોકો ટાઈમપાસ માટે આવે છે કોઈ નો એટલે કોઈ વિચાર સારું નથી
પર મારા મારા હિસાબથી એવું છે યોગા કરવાનું જીમ જવાનું એ બધું
હા એટલે શું છે હા એટલે શું છે આજ જીવન માં આ બધું બહુ કોમન એટલે બહ સરળ દેખાવામાં આવે છે આ લોકો આજની રીતે તે ખુબ જ સિરિયસ લઈ લે છે આ જીમ બધું ને ને આ વર્કઆઉટ ને બધું ખૂબ લોકો ખુબ ઘણા બધા લોકો નોકરીઓ કરે છે ને ખુબ ઘણા બધા લોકો લોકોનું લગ્ન બી થઈ ગયું છે તો પછી એ લોકો એની કસરત કરીએ છે અનેને આવા શરીરો પર ધ્યાન દઈને પોતાને ખૂબ જ મજબૂત રીતે આગળ વધાવી લખે છે
હા એતો છે પછી કઈ નહી આ વસ્તુ તો આપડું તો આ તો છે જ પછી યોગા ભી કરવાનું સારું હો કેમ કે હવાર હવારમાં તમે યોગા કરો તમારી બોડી આખી ફ્લેક્સિબિલિટી થઇ જાય તમારી બોડી આખી ખુલે
બરોબર બરોબર તમારે આ જેમ જોવામાં આવે છે. છે દક્ષિણ ગુજરાતની જેમ અહીયાં ખૂબ જ ઘણા બધા લોકોનું આવણ જાવણ રહે છે ત્યાર સુધી જેમ કે ખૂબ લોકો અહીિયાં કોઈ કોઈ લોકોને હેલ્થ માટે કોઈ લોકો ખૂબ જ રહેવા માટે આવે છે ને કોઈ પર્યટકો બી આવે છે ફરવા માટે તો એ લોકોને કઈ સ્વસ્થ વિશે કઈ બી જાણકારી દેવામાં આવે તો ક્યાં તમે આપશો. શું આપશો તમને જો અગર શું આપશો જો તમને કોઈ પર્યટકો આ દક્ષિણ ગુજરાત એફ ફરવા આવે અને કોઈ ખૂબ જ માહિતી જોઈતી હોય એમને કોઈ સ્વસ્થ માટે તો તમે
ભાઈ પેલો મારો એમ છે કે તમે પેલા કઈ હેલ્ એટલે ફિટ રવા માટે હું કરું તમે કઈ ઘરે જ જે કર તમે હોમવર્ક આઉટ તો બી ચાલે એ બી તમે કરો કે નહી કરો એ પેલા વસ્તુ મેં એને પૂછું બીજી વસ્તુ નહી કરે તો પહેલા કઈ જીમ જોઈન કર કોઈ યોગા જોઈન કર કઈ તો એમ કઈ વસ્તુ કર જેનાથી તારી બોડી સ્વસ્થ રહે.
લોકોનું શું માનવામાં આવે છે કે જીમ જવાનું બધું નથી. આપડે બોર્ડરી એટલે આપણે શરીરે વધારે કષ્ટ આપવું એ આપ જરૂરી નથી કેમકે ઘણા બધા લોકોને અહિયાં ટાઈમ નથી મળત જે લોકો અહિયાં નોકરી કરે છે ઘ ઘ ખૂબ બધા લોકો અહીંયા ક્યાંથી આવે છે ને ખૂબને કોઈ કોઈ ભણવાનું દેવું છે તો આ લોકોએ એમ લોકોનું ટાઈમ કેવી રીતે એડજસ્ટ કરવું જોઈએ એમની કસરત માટે માટેને એમની સ્વસ્થ માટે
સાચ પહેલા તરૂરી છે તમારું આપણેે સ્લીપિંગ અવર્સ શું કે સ્લીપિંગ અવર એટલે તમારું આઠ કલાક એમ કે કે આઠ કલાક તમે હું તો તમારું મોસ્ટ તમારો નિંદ થઈ જાય.
બરોબર.
આના ટાઈમ પર હું બાળકો કરે દસ કલાક બાર કલાક કોઈ ક તેર કલાક હોય જાય એનાથી હું આપણે બોડી તો હજુ આપણે એ થઈ જાયસ તમે ઉછો એટલે તમે ઉ તમે અવાર હવારમાં છ વાગે ઉઠો તમે યોગા કરો એ બધું વસ્તુ કરો તો તમારી બોડી હું હેલ્ધી રહેે. પછી તમે એમ જીમ નહી બી જાઓ તો બી ચાલે તમે હોમવર્કઆઉટ કરો ડાયટ કરો.
ખૂબ જ સાચી વાત મિતેશ મને તમારાથી વાત કરવા આ સ્વસ્થની ટોપિક વિશે વાત કરતા ખૂબ જ મજા આવી તમારો આભાર.
વેલકમ વેલકમ કઈ નઈ આદિત્યભાઈ પછી આપડે પછી વાપીસ કરીને કઈ ક્યારેને વાત કરીએ.
હમ વાંધો નહી વાંધો નહી વાંધો નહી.